હલો મિત્ર. શું તમને મારો અવાજ સારી રીતે આવી રહ્યો છે.
હા મિત્ર આવી રહ્યો છે મારો અજ આવી રહ્યો છે.
હા મિત્રો તમારો અવાજ પણ મને આવી રહ્યા છે તો મિત્રો શું કરી રહ્યા છો તમે હવે.
કઈ નહી જમીને આવ્યો પછી અત્યારે તો ફ્રી છું.
અચ્છા અચ્છા તો તમે હવે જમીહિને આવ્યા ને કેવો રહ્યો તમારું જમવાનું.
જમવાનું કમ્પ્લેટ હતું જમીને આવીને થોડી. લખવાનું હતું એ લખ્યું અને અત્યારે ફ્રી છું ફ્રી બેઠો છું.
અચ્છા અચ્છા તો આપ ફ્રી છો એમને તો અ આ ફ્રિજ છો તો મારે એક આજે ટોપિક વિશે ચર્ચા કરવાની છે અને એ છે આરોગ્ય તો શું તમે. હ મારો સાથ આપશો એમાં.
હા મિત્ર કરીયએ.
હા મિત્ર તો અ. એમ જોવા જઈએ તો આરોગ્ય એ આપણા માટે ખુબ જ જરૂરી છે. એમ કેહેવા પેલા. અ એમ કહેવા કરતા આપણે એમ પણ કહી શકાય કે આરોગ્ય આપણા માટે. ખૂબ જરૂરી છે ખરું પણ આરોગ્ય આપણા માટે. આ ખુબ મહત્વનું છે કારણ કે અમ. આરોગ્ય એ આપણને અ. દરેક વ્યક્તિ માટે પોતાનું આરોગ્ય સારું રહેવું એ ખુબ જ જરૂરી છે. કારણ કે આપણી જે બધી મુવમેન્ટ થતી હોય છે આપણા સ્વાસ્થ્ય દ્વારા જ થતી હોય છે અને. આપણે જો આપણું સ્વાસ્થ્ય ન સારું રાખીએ તો પછી અ આપણને ઘણી બધી એવી મુશકલી. મુકેલીઓ નો સામનો કરવો પડે છે હમ હવે. આરોગ્ય વિશે આપણે થોડી ચર્ચા કરવા જઈ રહ્યા છે તો અ ઘણા એવા ટોપિક્સ પણ હશે જે આપણને. ઈમ્પ્રુવમેન્ટ કરવા પડશે અને ઘણા એવા. તેના પર આપણે આજી ફોકસ કરવા પડશે તો એમ જોવા જઈએ તો ભારતમાં આરોગ્ય અ. ખુબ સારું પણ નથી અને ખુબ ખરાબ પણ નથી આપણે. મધ્યમ સ્થિતિ માં આવીએ છીએ તેમ છતાં ઘણી બધી એવી. અ વસ્તુઓ જે આપણા આરોગ્યને અસર કરતી હોય છે જેમાં પ્રદુષણ પણ આવી આવી જાય છે અને હ. ગંદકીનો પણ એમાં આપણે અ ઉમેરી શકીએ છીએ. મારે માનવું છે કે ભારતમાં આજે ઘણી બધી એવી ગંદકી થતી હોય છે ઘણા બધા. લોકો. અ કચરો ગમે ત્યાં નાખતા હોય છે અને જેના કારણે. ઘણા બધા એવા રોગચળો પણ ફાટી નીકળે છે અને હાલ જ. ચોમાસાની સિઝન છે તો ઘણી બધી જગ્યાએ નદી નાળુથી. કોઈ એવું ખાબચી હોય જેમાં પાણી ભરાઈ જવાના કારણે. આ મચ્છર નો. ઉપદ્રવ પણ વધી જાય છે અને ઘણા બધા ડેન્ગ્યુ મલેરિયા જેવા રોગો પણ. એમાં થતા હોય છે અને મોટા ભાગના. અ રોગું એમ જોવા જઈએ તો. હ ચોમાસાની સિઝન દરમિયાન થતા હોય છે પાણી ખુબ જ. અ ભરાય વરસાદ ખુબ જ આવાના. કારણે પાણી ગમે ત્યાં ખબુચિયામાં ભરાઈ જતું હોય છે અને. હ એવું કોઈ આ. મોટા ભાગે ઘરના આસપાસ પણ એવી વસ્તુ હોય છે જ્યાં પાણી ભરાઈ જતું હોય છે તો આપણે એની સાવચેતી લેવી જોઈએ સાથે સાથે હ ગમે ત્યાં કચરો નાખવો ના જોઈએ જેમ કે પ્લાસ્ટિક ની જ વાત કરીએ હવે પ્લાસ્ટ નો યુઝ ઘણો એવો થઈ ગયો છે તો આપણે. અને આપણે જાણીય છીએ કે પ્લાસ્ટિક એ ઘણા વર્ષો સુધી ઓગળતું નથી. તો એને ઓગળવા ઘણા એવા વર્ષો લાગી જાય છે. જેના કારણે પ્લાસ્ટિક ખુબ જ એક. ગંદકીનુંનું અને એના આરોગ્ય માટેનું ખૂબ એવું ગંભીર. કારણ બની ગયું છે હમ. એમ જોવા જઈએ તો પ્લાસ્ટિક એ આપણા જમીનને પણ ઘણું એવું નુકસાન કરે છે જેના કારણે. હમ. સારા એવા પાકો થતા નથી અને અમ. ઘણા બધા રોગો પાકોમાં પણ જોવા મળે છે તો એના. કારણે પણ આપણું આરોગ્ય બગડી શકે છે સાથે સાથે ઘણી બધી વસ્તુ એ. આપ જાળ બી જો હ જેમાં સ્વચ્છતા આવે છે અને શરીર ની સ્વચ્છતા પણ એમાં. ખુબ જ જરૂરી છે આપણે ચોમાસા દરમિયાન કેવા કપડા પહેરવા જોઈએ અને કેવા ભોજન લેવો જોઈએ કેવી રીતે આપણે પોતાની બોડીને મેન્ટેન રાખવું જોઈએ એમાં એ પણ આરોગ્યમાં આવી જાય છે ઘણી બધી એવી વસ્તુઓ આરોગ્યમાં આવતી હોય છે હમ એમ જોવા જઈએ તો આપણે સીઝન હિસાબે અમ આપણે પોતાનો પહેરવેશ સાથે ખોરાક અને. અ શરીર ની સ્વચ્છતા સાથે સાથે આજુબાજુ વિસ્તારની સ્વચ્છતા. રાખવી તેવી હમ. એમ કેવાય ને સોચતા એ આપ આપણા માટે એક બેસ્ટ ઓપ્શન છે જેના કારણે આપણે ગંદકી દૂર કરી શકીએ કે આપણું આરોગ્ય સ્વસ્થ રહી શકે અને ખુબ જ સારું રહી શકે હમ આરોગ્ય ને જોવા જઈએ તો આપણે ઘણા બધા બીમાર પડતા હોય એ જ છે ને આ બધી બીમારી થતી હોય છે તો આપણે પોતાની બોડીને ચેકઅપ પણ કર જોઈએ ઘણા બધા એવા ટેસ્ટો છે આજના જે આધુનિક જમાનામાં ઘણા બધા એવા ઉપકરણો આવી ગયા છે જેના કારણે આપણને હોસ્પિટલમાં જઈને સારી રીતે આપણું સારવાર કરી શકીએ અને ઓછા ટાઈમે આપણે એનું આપણું ચેકઅપ કરીને આપણે સારવાર લઈ શકીએ છીએ સાથે સાથે ગવર્મેન્ટ. ઘણા બધા આપણે જોવા જઈએ તો ભારત દેશમાં ઘણા બધા એવા લોકો છે જે હમ બધી જ પ્રકારની સારવાર. અમ લઈ શકતા નથી અને અફોર્ડ કરી શકતા નથી કારણ કે અ અમુક એવી ચેકઅપ કે એવા રિપોર્ટ આપણે જો કરાવવા હોય તો એના માટે ઘણા એવા પૈસાઓ પણ. અ લાગતા હોય છે તો એના માટે હ સરકારે ગવર્મેન્ટ તો હોસ્પિટલ પણ ખુલી છે સાથે સાથે ઘણા બધા બધા એવા અભિયાન કર્યો છે કે ગવર્મેન્ટ દ્વારા એવા વર્ગ જેના આ એ અ જે સારવાર અફોર્ડ કરી ના શકે એના માટે ગવર્મેન્ટ આયુષમાન આયુષ્યમાન ભારત કાર્ડ એવું એક કાર્ડ બનાવીએ છેએ જેમાં એ લોકોને એવા લોકોને મદદ મળે છે જે લોકો અ એ સારવાર અફોર્ડ કરી ના શકતા હોય એ લોકોને પાંચ લાખ સુધીની સહાય પણ મળી શકે છે તો હમ્મ દરેક વ્યક્તિ માટે ખુબ જ સારું કહેવાય જે લોકોનુ એ અફોર્ડ કરી ના શકતા હોય તો એમને જો કોઈ બીમારી હોય તો એ એ લોકો ના પાછે પૈસા ના હોવા છતાં ગવર્મેન્ટ એ ચૂકવીને એમનું નિરાકરણ લાવી શકે છે અને એવું સારવાર કરી શકે અને સ્વાસ્થ્ય વિશે તું અ દરેક વ્યક્તિ એ જાગૃતતા રહેેવી જ જોઈએ અને હ હવે તમે શું અને આ વિશે અનુભવ કરો છો એ હું જાણવા માંગીશ મિત્ર
હા મિત્ર તમે આરોગ્ય વિશે ખુબ જ આ સરસ વાત કરી જો આરોગ્ય એટલે આપડે એવું ના કહી શકાય કે હોસ્પિટલ અથવા દવાઓથી આપણે દૂર રહીએ તો આપણું સ્વાસ્થ્ય સારું કહેવાય એવું તો ના કહી શકાય આપણુ શરીર મગજ મૂળ આ બધું જળસામાં હોય તો આરોગ્ય સારું છે એવું કહી શકીએ આપણેે ગાડીમાં કેવું પેટ્રોલ પુરાવીએ છીએ તેમ આપણા શરીર માં પણ ગમે તેવો કચરો પેકેટ વાળું મેદો ખાંડ આ બધું નાખવાનું ખાવવું ના જોઈએ ઘરનું ચોખ્ખું અ લીલા શાકભાજી અને ફ્રૂટ આ બધું ખાવું જોઈએ પછી આરોગ્ય જો સારું રાખવું હોય તો દિવસમાં ઓછામાં ઓછું ત્રણ થી ચાર લીટર પાણી પણ પીવું જોઈએ અડધી બીમારીઓ તો એમ જ ગાયબ થય જશે પાણી પીવાથી આપણે જીમમાં જઈને બોડી બનાવી પડે એવું નથી પણ રોજ ત્રીસ મિનિટ કા તો આપણે ફાસ્ટ ચાલીએ અથવા ક્રિકેટ રમીએ દોડીએ અથવા યોગા કરીએ તો આનાથી આપણ આરોગ્ય ખુબ જ જળવાઈ રહી છે સારું બને છે આખો દિવસ ખુરશી પર અથવા તો સોફા પર આપડણે બેસી રહીએ તો તેનાથી આપણું આરોગ્ય ખરાબ થાય છે
શરીર ને હલતું જ ચલતું રાખવું જોઈએ આપડો ફોન લો થઈ જાય તો આપણે એને ચાર્જ કરીએ આ ઊંઘ એ શરીર નું ચાર્જિંગ જ છે રાત્રે અગિયાર વાગ્યા પેલા સુઈ જવું જોઈએ મોડા સુધી રેલ જોવાનું બંધ કરી દેવું જોઈએ રાતની ઊંઘ પ્રોપર હશે તો સવારે ઉઠતા જ તારું મગજ એકદમ સુપર ફાસ્ટ લાગશે ટેન્શન લેવાથી લિવર હાર્ટ અને પેટ આ બધું બગડે છે. જે થાય છે એ સારા માટે થાય છે એવું વિચારીને જીમાં જીવવું ના જોઈએ. દિવસમાં એક કલાક ફોન અને સોશિયલ મીડિયા થી બિલકુલ દૂર જ રહેવું જોઈએ શાંતિથી પરિવાર સાથે બેસવું અને કુદરત વચ્ચે આંટો મારી આવો આ બધું કરવાથી આપણું આરોગ્ય ખુબ જ જળવાઈ રહી છે જયારે આપડે બહારનું ખાઈએ છીએ જેમ કે બર્ગર પીઝા કુરકુરિયા, આવ બધ ખરી ત્યારે આપણું શરીરમાં ખુબ જ નુકસાન થાય છે. જયારે આપણે છાસ દહી રોટલો કે લીલા શાકભાજી ખાઈએ છીએ. ત્યારે આપણું શરીર મજબૂત બને છે અને આપણું આરોગ્ય સુધરે છે. આપણે જયારે ઘણી વસ્તુ કે મ્યાદો ખઈએ છીએ એટલે. લોહીમાં ખાંડ વધે. એ ખાંડને પચાવવા લવર અને સ્વાદ દોડે છે, પણ જો તું આખો દિવસ ચાવ ચાવ જ કરતો હોય, તો ઈન્સ્યુલિન થાકી જાય. પછી શરીર ચરબી ઉતારવાનું બંધ કરી દે અને બધી ખાંડ ને પેટ પર. ચરબી તરીકે જેમા કરાવી દે છે, આ પછી આ બધું આ બધું થાય છે જયારે ડાયાબિટીસ કહી શકાય. ડબસ ની શરૂઆત થાય છે, પછી તું જયારેપી કે ઘરનું ટેન્શન લે, ત્યારે મગજને થાક લાગે છે કે તારીખ પાછળ સિંહ પડ્યો. એટલે કે શરીર ને ખુબ જ નુકસાન થાય છે. ધારો કે આપણને કઈ જગ્યાએ વાગ્યું અને ત્યાં સુ તું જો આયો, અને ઇમ્ફલેમિસન ક એની ઇન્ફ્લમેશન કેવાય. એ તો સારું છે કે બહાર દેખાય છે પણ ખરાબ ખાવા પીવાથી, પ્રદુષણથી તે અને ટેન્શન થી શરીરની અંદરની નસોમાં, અને શરીર ની અંદર ધીમો ધીમો સોજો આવ્યા કરે છે, જેનાથી આપડી સ શરીર અને અ શરીર ને નુકસાન થાય છે આ તો મિત્રો હું અંતે બસ આટલું જ કેવા માંગુ છું.
હ ખુબ જ સરસ મિત્ર તમે વાત કરી અને અ એમ તો આપણે આરોગ્ય ખુબ જ સાચવવું જોઈએ સાથે એ સાથે પોતાનું સ્વાસ્થ્ય પણ. સાચવવું જોઈએ, અને અ સારી રીતે જીવન જીવવા માટે આપણું આરોગ્ય ખુબ જ મહત્વ છે તો. અ અહીં હું મારી જે અ ટોપિક હતો આરોગ્યને હું પૂર્ણ વિરામ આપું છું અને ખુબ જ મઝા આવી મને તમારી સાથે વાતો કરવાની. તો તે બદલ હું તમારો ખુબ ખુબ આભાર માનું છું તો મળીએ મિત્ર પછી.
હા.